આવે હા.
એ
હલ્લો. હલ્લો. હલ્લો.
હલ્લો શું અવાજ મારો તમને આવી રહ્યો છે?
હા સંભળાય છે. તમને આવે છે મારો અવાજ? એ
હા તો આપડે આજે આપડી જોઈતી આપણા વિસ્તારમાં વધારે પત્તા વિશે થોડી ઘણી ચર્ચા વિચારણા કરીએ હવે.
હા.
હમ. તો આપણે જોઈએ છે તે મુજબ આજના સમય માં આપણે જોઈએ તે મુજબ આપણા વિસ્તારમાં ખૂબ વધારે પડતો વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ડુંગરો આપણા આસપાસના વિસ્તારોમાં આપણે જોઈએ તે મુજબ. ખૂબ એવો વરસાદ પડી રહ્યો છે જેથી ઘણા લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે, ઘણી બધી મુશકેલીઓનો સામનો કરવો પડે છે. આપડે જાણીએ છે તે મુજબ એટલા નીચાણળ વિસ્તારમાં આપડે વધારે પડતા વરસાદ આવવાના કારણે પૂર આવવાના કારણે ઘણા બધા લોકોને ઘરમાં પાણી ઘુસી જાય છે, ઘણા ઘણા બધા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ તા હાલાકીનો સામનો કરવો પડે છે. આપડે જેવી રીતે ગામડાના વિસ્તાર માં નીચે નીચાણવાળા વિસ્તારમાં આપણે જોઈએ છએ તે મુજબ ઘરમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જાય છે અને તણાય જાય છે તેથી તેઓને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે વધુ પડતા વરસાદના કારણે આપડે જોઈ શકીએ ગામડાના નીચાવાળા વિસ્તારમાં ખેડૂતો પાસેની જમીનમાં એ લોકો ડાંગરનો પાકનો વાવેતર કરતા હોય છે તે લોકો- માં પાકને પણ દોવાનો ધોવાઈ જતા હોય છે. અચ્છા તે લોકોને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહે છે. તો તે બાબતે તમારે શું ચર્ચા વિચારણા છે?
હા બરાબર છે. વરસાદ લેટ આવ્યો છે એટલો મુશળધાર આવ્યો છે કે લીધે ઘણા લોકોને એ મુશ- પેલી નો ફોન માં કઈ ને કઈ ઈ રહેવોજ પડતો છે, જેમકે તમે આજે જોઈ લો કેથી એટલો વરસાદ રહ્યો કે મોટી મોટી સિટીમાં એટલા બધા પાણી ભરાઈ ગયા કે તેમાંથી વાહનોની અવર જવર બંધ થયા આજ સ્કૂલ બંધ રહે છે સરકારે જાહેર કરી છે કે આજે સ્કૂલો બધી જ બંધ રહેશે એટલે તમે વિચારો કેટલો બધો વરસ આવી રહ્યો છે. જેથી સ્કૂલો પણ બંધ રાખવી પડે છે. અને જે કોઈ પણ કામ ધંધે નીકળે છે, એ પણ રસ્તા બંધ છે. એના લીધે રસ્તે જે પાણી ભરાયું છે, એના લીધે એ લોકો એ પણ ઘરે જ બેસવું પડે છે. જેથી ઘણયો બધો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે રોજગાર અ મળવો જોઈએ એને વરસાદના લીધે મળવાનો નથી. અને સિટીમાં શું થાય પાણી નો બહાર જવા માટેનો રસ્તો હોતો નથી. ત્યાં રસ્તા ડામર બ્લોક ના લીધે પાણી જમીન ની અંદર પચતું નથી. જેના લીધે પાણી ત્યાં વધારે પડતું સંગ્રહ થાય છે, અને તેના લીધે ઘરોમાં કે દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. તેના લીધે ખુબ જ નુકસાન થાય છે, અને જેમ ત કીધું તમે કે ગામડામાં તો ગામડામાં પણ આજનો જ એક કેસ છે. આજે જ દિસકળી માં એક પિતા અને તેમની દીકરી બંને પાણીમાં ધસડી પડ્યા હતા. તો તે તરત જ તે ફાયર વિભાગના લોકોએ એમને એમની પુત્રી ને પિતા ને તો ના બચાવી શકે તે પણ પુત્રીને બચાવી અને હજુ પણ તે પિતાને શોધખોળમાં લાગી રહ ગયલા છે. હવે એ જ જોવા જઈ છે કે એટલા મુશળધાર વરસાદમાં લોકો એક તરફ ડાંગરની ખેતી કરી રહીયા છીએ આપણા ગુજરાત વિસ્તારમાં અને બીજી તરફ એક તો પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જેથી લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે, અને એમ જોવા જઈએ તો સ્કૂલ સ્કૂલો બંધ હોવાથી સ્કૂલ ના વિદ્યાર્થી નું કેટલું લોસ જાય એ પણ ખૂબ જ અગત્યની વાત છે તો અ કેમાં ઘણા લોકો નુ નુકશાન થઈ રહ્યું છે. લોકો ઘરે બેસીને પણ શું કરવાનું ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાઈયું તો ભી હવે એનો કોઈ નિકાલ નથી. તે આપણા હાથમા નથી હવે પાણી ભરાવા એના લીધે એટલું બધું ન નુકસાન થઈ રહ્યું છે, કેમાં કોઈ કઈ કરી જ નથી શકતું સુધી વરસાદ ના બંધ થાય ત્યાં સુધી પાણીનો પ્રવાહ પણ બંધ નથી થવાનો એટલે એમાં મોટું નુકસાન આપણને જ છે એટલે કુદરત પ્રત્યે આપણે પણ એની લાગણી રાખવી જોઈએ. આજની ટેકનોલોજી અને આજના જે એ છે કે બધાને બધી સુવિધાઓ જોઈએ છે. રસ્તા સારા જોઈએ છે. ઘરના આંગણે આપણને માટી નથી જોયતી. તે વસ્તુ પર થોડું વિચાર કવા જેવું કે માટી પણ આપણા પૃથ્વી પરની માટી તે આપણા માટે અગત્યની બની જાય છે જે ચોમાસામાં એટલું ભરપૂર માત્રામાં પાણી ભરાઈ જાય છે, પછી એ રીતે આપણે થોડું વિચારવું જોઈએ કે આપણે જે કરી રહ્યા છીએ એ આપણા માટે સારું છે પણ શું આ ચોમાસા દરમિયાન જે આપડે એજ વસ્તુનો સામનો કરવો પડ ત્યારે આપણને એટલો વિચારવામાં ના આવે કે શું આપડે તો એટલી સારી સુવિધાઓ ઉપલબ્ધ થ છે. કે આપડે પગ પણ ના છે માટીમાં પડે પગપરના માટીમાં ખરડાય તો તે શું આપડા માટે એ આટલું બધું તમે સારું કામ કર્યું એ એવું તમે કહવા માંગો કે પછી તમે કુદરત સાથે રમ્યા એવું કહેવા માંગો. એટલે તમે એટલે એ એ વિશે પણ થોડીક ચર્ચા કરવી જરૂરી છે તો તમે એ બાબતે શું કહેશો?
હા, તમારી વાત એકદમ બરોબર છે. તમે કહો છો કે વધારે પડતા પડે રહેલા વરસાદના કારણે ઘણા બધા લોકોને ઘણી બધી મુશ્કેલી હાલાકી સામનો કરવો પડી રહે છે. તમે કયો તે મુજબ વધારે પડતા વિસ્તારમાં વસાદ પડી રહેવાના કારણે આ નીચાણા વિસ્તારોમાં ઘરમાં તથા આમ આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે તેની આસપાસના વિસ્તારમાં પાણી જતા ભરાઈ જતા હોવાના કારણે એ લોક પણ તો ઘણી બધી હાલાકી તથા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ જો આપણને વરસાદ ઓછો પડે ત્યારે આપણને ખુબ સારો વરસાદ લાગે છે પણ જાને વધારે પૂરતો વરસાદ પડે છે ત્યારે ઘણી બધી મુશ્કેલી સાથે લઈને આવે છે કારણ કે વધારે પડતા વધારે વરસાદ પડવાના પડવાના કારણે ઘણા નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. આપડે જોઈ શકીએ ઉપરવાસામાં ઘણા બધા વરસાદ વધારે પૂરતો પડવાના કારણે પ્રયોગ છે આપણે બાય વિષ્ટા
આપડા વિસ્તારમાં વરસાદ ન હોય પરંતુ ઉપર વાળા વિસ્તાર ઉપર વાસ ના ઘ તેમાં ઘણા બધા વરસાદ આવતા હોય છે પરંતુ વરસાદ આવવા કારણે તેમને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે પણ વરસાદ વધુ પડે છે નદી નાણાંઓ ભરે છે તેમના ઘોડા પૂરા હોય છે. ઘડા પુરાવાના કારણે તેઓને આસપાસના વિસ્તારોને રેડ અલર્ટ આપે છે. આપડે ગણી તેમના બાબત ના પાણી અથવા પૂર આવે તે નદી ના આસપાસસ્માં આપણે જવાનું ટાળવો જોઈએ. જો આ નદી ના પૂર આવવાનું હોય ને આપ તેવી તે દરમિયાન આપણે જતા હોય તો તે આપણને ઘણી બધી આપણના સ્વાસ્થ્યમાં હાનિકારક હોય છે આપ ત્યાં જવું જોઈએ ન આપડે ત્યા તણાઈ જવાનો પણ ભય રહેતો હોય છે તેથી આપડે ત્યાં વરસાદ વાળા માહોલમાં આપડે ત્યાં નદી કિનારા વા તળાવો છે નદી નાણાઓ છે. ત્યાં વિસ્તારમાં જવાનું આપડે ચાલવું જોઈએ. આપડે તમે કહ્યું તે મુજબ ધરમપુરની હાલની ઘટના છે કે તિસ્કરીમાં એક એક વ્યક્તિ એક બાકીને જવા માટે જોવા મળ જતો હતો તે જ્યારે અત્યારે તે બે આ તે તણાઈ ગયો અને બાછે એનો બાળકીનો આપણેે જોય બાળકીનો ચમત્કારિક બચાવ આપવાનો ત્યાંના વ્યક્યો દ્વારા કરવામાં આવ્યો હતો. અને યુવક તણાય જુ એની સુડ ચાલુ કરવામાં આવી છે. એની સોતખોડ હજુ ચાલુ છે તો તેવી જ રીતે આપણે પણ એ સ્વચતી રાખવા જોયે જો પૂર આવતો હોય છે આપણે નદી અથવા નદી નાળાઓ ને ઓળંગવો જોઈએ નહી અને નદી નાળઓ ને ક્રોસ કરવો જોઈએ નહી જો પાણી ભરાઈ રહેેતું હોય તો તા આપડે જવું જોઈએ ની જો આપે ત્યાં જઈએ તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ થઈ છે આપણે તલાઈ જવાને આપણને પૂરી પૂરી સંભાવના રહેતી હોય છે તેથી આપણેે ત્યાં જવાનું ટાળવું જોઈએ અને તે વિસ્તારમાં આપણે જવું જોઈએ નહી
એવું જોઈએ નહી તો તે બાબતે તમારે શું કેવું છે
હા તમારી વાત સાચી છે એવા પુષ્કળ પ્રમાણમાં વ વરસાદ માંથી આપણે બહાર જવાનું ટાળવું જોઈએ પણ આજની પબ્લિક કેવી છે. કે વરસાદ આવે ચાલો આપણે નદીએ પાણી જોવા જઈએ ચલો આપણે આ ધોધ જોવા જઈએ એટલે આજના જનરેશનના યુવાઓને પણ એનાથી. કે આપણે સમજાવવા જરૂરી છે કે પાણી સાથે કોઈ આપણે રમ રમત ગમત થતી નથી એ એમનું જે વેણ છે એ આપ આપણને રોકી શકતું નથી એની સાથે આપણને લઈ જાય છે આપણે એના કંટ્રોલમાં નથી એટલે એ પણ આપણે સાવચેતી રાખવી જોઈએ કે આપણે ગમે ત્યાં પાણીની એ ભરે આપણે ત્યાં એનો સુંદર નજારો લેવા જઈએ છે પણ તેની જોડ આપણે મસ્તી કરી શકાય એવું હોતું નથી ત્યાં આપણે આજે બધા ધોધ જેવા પાણી વ વરસાદ આવે એટલે બધા ધોધ જોવા જાય છે. એટલે ધોધ જોવા તો જાય પણ સાથે નાહવાનું પણ એ લોકોને જોઈએ. એટલે નાહવાનું એવી પરિસ્થિતિમાં નાવું જોઈએ કે ત્યાં પાણીનો પ્રવાહ એટલો ના હોય. એ એના કંટ્રોલમાં આપણે એને આપ ખુદને કાબુમાં લઈ શકીએ એટલું પાણી પાણીનો પ્રવાહ હોય ત્યારે આપથી પાણીમાં પ્રવેશ કરવો જોઈએ બાકી આ મુશળધાર વર્ષમાં તમે ધોધ જોવા જાવ પાણીમા નાવા જાવ એ વાત તદ્દન ખોટી છે એ એટલે એ વસ્ત તમે એકદમ સાચી કીધી કે એવા મુશળધાર વરસાદમાં આપણે બહાર વ ટાળવું જોઈએ એવી જગ્યાવ ટાળવું જોઈએ કે જ્યાં આપણે ખુદ પોતે જાતે મુશ્કેલીમાં પડી જઈ એટલે એ કોઈ જગ્યા નહી જવાય કે જ્યાં આપણે ખુદ મુશ્કેલીમાં પડી જઈએ અને જ્યાં આપણો કોઈ બચાવ હોય જ ના. અને આજે જે આ મુશળધાર વરસાદના લીધે લોકોને એટલો સામનો કરવો પડે છે. કે વિચારવું પડશે કે આ વરસાદ ક્યારે બંધ થશે અને ક્યારે અમે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળશું એટલે એ પણ જરૂરી છે કે વરસાદ જારે એટલો મુશસધાર આવે તો આપણે એના માટે પણ એક રસ્તો રાખવો જ જરૂરી છે એટલે આખું વ જે હોય. આપરી પાસે તેમાં આપણે ખબર જ હોય કે વરસાદ તો આવવાનો જ છે અને એક વાર તો એવું આખા ચોમાસામાં એક વાર તો એવું બને જ છે કે મુશળધાર વરસાદ આવે ત્યારે આપણો આખું આ પરિસ્થિતિમાં આપણે મુકાવાના છીએ આપણને ખબર જ હોય છે જેથી આપણે પણ એનો નિકાલ લાવવો જરૂરી છે. જો આપણને એટલી ખબર હોય તો પછી આપડે કેમ પો તમે રસ્તો પોતે નથી કાઢતા. એટલે એ પણ તમે થોડુંક વિચારો કે જો આપણને ખબર હતી કે રસ્તામાં પાણી ભરાવાના છે તો સરકાર એમ થોડું ઘણું એના પર પણ થોડુંક કામ કરે કે આ બધું પાણી ભરાય છે તો કોઈનું નુકસાન ના થાય તેટલું તમે કામ કરીએ કે પાણીનો પ્રવાહ આવી રીતે આમ કરી નીકળી જાય એટલે એ બધી વાત તો પણ કરવી ખૂબ જરૂરી છે. તો એ એ માટે તમે શું કહેશો?
હા, તમારી વાત એકદમ બરોબર છે. તમે કીધું તે મુજબ વધારે પડતા વરસાદના કારણે ઘણા બધા લોકોનું ઘઈ બધી તકલીફોનો સામનો કરવો પડે છે. તેથી તમે કહ્યું તે મુજબ સરકાર દ્વારા આપણને રજૂઆત કરે છે. સરકારને રજૂઆત કરવી જોઈએ કે આવા નીચાણવાળા વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોવાના કારણે તેઓને થોડીક સહાય આપે અને તેમને થોડું યોગદાન આપે અને પછી એ લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવાની થોડીક રાહત મળે અને તેમની જીવન જરૂ જીવાની નવી એક આશા મળે. આપડે સરકારને રજૂઆત કરવી જોઈએ કે તેઓને તેઓને તેઓના મતે ખાવાની અથવા પીવાની પણ સુવિધા આપડે કરવી જોઈએ જેથી કરીને તેઓનો